હા.
હેલો.
હા. બોલો જય શ્રી કૃષ્ણ. બસ જો વેકેશન છે ને
હે.
વેકેશન છે ને એટલે શાંતિ છે. હમ્મ.
બરોબર.
હમ્મ.
તમારે સ્કૂલે ઓલે નઈ જવાનું હોય ને.
નઈ સ્કૂલે કઈ નથી જવાનું અત્યારે હજી. આ સત્તર દિનો વેકેશન છે.
બરોબર.
પછી ખુલશે.
એવું છે એમ ને. તો તો તમે ઉનાળામાં કોઈ પ્રવાસ ગોઠવ્યો હતો કે?
ની પ્રવાસ તો હા એક નાની વન ડે ટુર ગોઠવી તી. આપડે અહિયાં નજીક માં જ રિસોર્ટમાં.
હા.
હમ્મ મજા આવી. ત્યાં વોટર પાર્ક વોટર પાર્ક છે. એટલે મજા આવી.
હા બરોબર છે ઉનાળા આમ જરીક રાહત મળે.
હમ્મ. તડકાનું તાપમાન વધ વધારે છે ને?
બહું જ વધારે.
હમ્મ.
ગરમી સહન જ નથ થાતી.
ગરમી સહન નથી થતી આખો દિ ઘરમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું.
એજ ને હું તો ઘરમાં જ હોઉં છું. ઓમ તો.
હમ્મ. અને એક દિવસ ગયાતા થી તડકામાં એટલો તડકો લાગ ગ્યો ને વચ્ચે બે વખત સોડા પીધી.
હા.
હમ્મ.
બરોબર અમારે તો તડકો સહન જ નથી થાતો પછી હે ને કોક ખોટું લૂ લાગે ને બીમાર
પડે હા.
પછી હું તો મારી નાની બહેનુંને કહી દઉં ઘરે સુઈ જાય એમ તો પણ નાની બહેન તો ખબર છે વાયડી કેવી છે ઈ.
હે હે હે. ઈ ના નાના બા કોનો સમજે ને
ઈજ ને નાના બાળકો સમજે જ નહી.
હમ્મ.
પછી ઈ રમવા વઈ જાય.
નહી સમજાવાય એને. સમજોને. એટલે સમજી જાય. ને થોડુંક છે ને હળવેક થી સમજાવાનું. ખી જાયને ઉ ઊંચા સાથેધ થી નહી સમજાવાનું. અળવેથી હમ્મ.
એ તો એમ જ છે પ્રેમથી કોઈ તો. સમજે બાકી ખી જાય તો પછી એને એમ થાય કે. ખીજાય.
ખીચાયા કરે છે હમ્મ એટલે ન માને. ખીજાય ને એટલે ન માને, થોડુંક પ્રેમથી સમજાવીયે ને એટલે સમજી જાય.
હાં.
બાળકનું તો એવું છે
હમ્મ, શું કરે તમારા છોક્ કરા
બસ જો મજા કરે સ. એ બાર રમતા હોય.
એનેય મજા પડી ગયને વેકેશન હે તે. ઈ ક્યાંક ગયા તે કે ની માામાની
મામાન ઘરે ગ્યા તા ને.
કેશન કરી આય્વા એમ ન?
વેકેેશન કરી આય્વા. પાંચ છ દિવસે રો કણા હજી રોકાવું તુ, પણ ન રોકાણા વધારે ન રોકાણા, પછી અઈયા તકલીફ પડે ને? હમ્મ. અઈયા એરાન અિયાં આપડે રોકાઈ એવું થાય.
હ નોકરે.
ફ્રેશ થઇ ગ્યુ માઇન્ડ!
હમ, હં બરોબર છે ઈ સાચી વાત છે.
હમ. પછી અહિયાં ઘરનું કામ આ તે બધું હોય ઘરનું કામ કરવાનું. હાથમાં ઓપરેશન આવ્યું. તો તો પ્રશ્ન. જે ઠીક થયું એટલે કામ વધી જાય કે નહી. અ ઓપરેશન હતું ત્યાં હુથી કામ નથ. થઈ.
હા એ છ.
હા એટલે પછી કામ વધી ગયું થોડુંક ક બાકી રહી ગયું તું કામ તો એ કર્યું. ઉનાળા ન કામકાજ હોય ને. ઘઉ સાફ કરવા તે બધું. બધું એ કર્યું હમ.
ઓસ. શું તો હવે થઈ છે કે નહી શું?
સાફ ના આ તે થેગ્યુ કે?
નહી બસ આજે જ કરવાના છે ઘઉસાફરી લઈ આજે અમે હમણાં. દી પેલા.
હમ.
આજે જ સાફ કરવાના છે.
હમ વરસાદ થાય પેલા કરી નાખવાના અ.
હા પછી અંદર થાય.
હમ વરસાદ થાય પેલા. કર નાખવાના કર ભેજ લાગી જાય. હમ રાખો છો વ. કહુંમાં કઈ.
હમ ના રે ના.
પારાની ગોળી આવે ને. એ રાખો ને એટલે કઈ ન થાય. પારાની ગોળી અથવા પારો લઈને તમે ઘરે બનાવો. કે પારાની ગોળી તૈયાર આવે. એ રાખો ને. ગઉમાં એટલે કઈ ન થાય.
અચ્છા.
હમ.
વાંધો ની.
ટ્રાય કરજો.
હા, હા પાક્કુ ટ્રાય કરશું.
એ એમને એમ રાખશો ને તો થોડીક જીવાત થવાની બીક રહેશે.
હા
હા સારું. હું હાલે?
કંઈ નહી. ક્યો રાતે જમવાનો શું વિચાર છે?
રાતે જમવાનું, સાદું હો. અમારે તો સાદું જ હોય.
બરોબર.
હમ. દૂધ છે દુધ ભાખરી છે વા દૂધ રોટલી છે. હમ થોડુંક થોડુંક શાક હોય ને મને દૂધ રોટી લ કે દૂધ ભાખરી ચાલે પછી અ ભાઈ ને એ દૂધ રોટલી કે દૂધ ભાખરી ચાલે એના પપ્પા ને છે ને થોડુંક શાક હોય ને એટલે થઈ જાય એટલે જો બપોર નું હોય તો આલે. બાકી થોડુંક કરી દેવા હમ.
હમ.
હમ બવ તીખૂ છે ને પછી ના ખાઈ એમ
બરોબર ઓ હા કચરા વાળા એવય ગલી ગલી એ ચ કચરા લે બધાના ઠીક સારું ને સ્વચ્છ ભારત અભિયાન.
હમ સ્વચ્છ ભારત
કેવુંક હે બીજું.
બીજું તો શું હોય જો શાંતિ અત્યારે શાંતિ છે તો કીધું જોઈન થાય હમ.
શું કયો?
સાં અત્યારે શાંતિ છે ને તો કીધું.
હા, અચ્છા હા હ. હ, પણ એટલે જ પણ. અમેં કીધું કે અવે છે, ને શું બનાવું હું તો વિચાર કરતી હતી મેં કીધું તો શું જમવાનું બનાવું બો કન્ફ્યુઝ થઈ જાવ શાકમાં.
શાકમાં બો અત્યારે ઉનાળાનું છે ને ઓછું છે એવું રખાય અ, શાક કરાય પણ ઉનાળાનું અમને અમારે તો છે ને બો ન ખાય એ શાક ને એવું તીખું. અત્યારે તો કેરીની રહી ને પાછી. એટલે કેરીની સિઝન છે, તો કેરીને આલે, રોટલીને એવું ચાલે અમારે તો.
અ કેરી એ ઉષ્માં પેદા કરે ને. શરીરમાં
હ અ
અને ચટણી ને એવુ તીખું ખાધું હોય તો એ પેટમાં બળતરા કરે.
હમ અત્યારે તો ઈ ઉનાળા ની તો બો પ્રોબ્લેમ થાય.
શું બીજું હું ચાલે?
બીજું તો શાંતિ છે. જો હમ.
તમે કયો સબ્જેક્ટ લી.
ઇંગ્લિશ.
ઇંગ્લિશ તો તમે ટ્યુશન એ કરાવતા હશો ને ત્યા.
હમ ટ્યુશન કરાવુંને.
બરોબર કેટલા ધોરણ સુધી લ્યો તમે.
આઠ ધોરણ સુધી.
બરોબર.
પાંચ, છ, સાત ને આઠ.
અચ્છા પાંચ થી ચાલુ થાય છે એમને.
ચાર ધોરણ નું ઇંગ્લિશ.
હા અ
પેલા લેતી વધારે, પેલા ત્રણથી તે આઠ નું લેતી.
હા અ
ઇંગ્લિશ, ગુજરાતી. હવે લોડ ઓછો થઈ ગયો કામનો કામનો લોડ ઓછો થઈ ગયો. હવે પાંચ થી આઠ પેલા ત્રણથી આઠ હતી. તો
હા અ
અત્યારે પાંચ થી આઠ છે.
હમ્મ અ
હમ્મ અ
બરોબર. ટાઈમ ફેરવીને
અ લેક્ચરો ઓમ ફેરવી નાખે ને ક્લાસ વધી જાય, ક્લાસ એક-એક ઓલા બે-બે થઈ ગયા. આઠમા ધોરણ ના બે ક્લાસ, સાતમા ધોરણ ના બે ક્લાસ એ યક્લાસ વધી જાય એ એટલે નાના ધોરણનું છુ ટી જાય. મોટા ધોરણનું આવી જાય. અને ગુજરાતી તો હવે નથી લેતી, પેલા લેતી ગુજરાતી. ગુજરાતી બહુ સારો સબ્જેક્ટ છે, મારો ઇન્ટરેસ્ટિંગ છે.
એવું છે!
મેઈન સબ્જેક્ટ મારો ઈંગ્લિશ છે. ઇંગ્લિશમાંય મને ઇન્ટરેસ્ટ પડે. અને ગુજરાતીમાં ઇન્ટ પડે એમાં ગુજરાતીમાં કાવ્ય છે કાવ્ય તો મને બહુ ગમે. કાવ્યતો ગાવાની તો એટલી મજા આવે ને હલો હલો
હેલો.
હલો
હેલો.
હા બોલો.
અવાજ આવે છે કે નહી. હા બોલો બોલો.
કેમ અવાજો ઓછો કપાઈ ગયો તો.
હા ફોન ખબર નઈ શું થઈ ગયુ ને તો અવાજ કપાઈ ગયો.
હા સારૂ. બસ બીજું કઈ નહી.
અયા એક તો ગરમી છે ને મને જરીક પણ સહન જ નથી થતી.
હમ.
તમારા શું છે તો તમે રાતે આઈસક્રીમ વાઈસક્રીમ ખાવા જાવ કે નહી?
હા. બહાર નીકળવાનું જ નહી અંદર જ પાંચ-પાંચ સાડા પાંચ વાગ્યા સુધી અંદર જ રહેેવાનું. બહાર નઈ નીકળવાનું. સાડા પાંચ પછી બહાર નીકળવાનું. સાડા પાંચ પછી થોડુંક વાતાવરણ છે ને આમ તડકો ઓછો થઈ અને વાતાવરણ સરસ આમ પવન કે ઠંડુ થઈ જાય.
હમ્મ.
એટલે
હલો કરું તમને નિરાતે.
હા ઓકે.
બાય-બાય.
બાય.